કેવું ચાલે છે? જો ની અત્યારે તો કેટલું વરસાદ નું વાતાવરણ છે. આખો દિવસ ઘરમાં ને બધે ભેજ, ભેજ, ભેજ જેવું લાગે છે. ને વરસાદ બી જરૂરી છે જો વરસાદ ની હોય તો આખું શું કેવાય આપણા બાકી ના આઠ મહિના બહુ ખરાબ નીકળે છેલ્લે તો હમણાં આ વરસાદ જે બે દિવસ થી પડે છે ને એમાં તો એવું હતું. કે જે અ શું કે નગરપાલિકામાં અથવા કુવામાં કે બધા માંથી જે પાણી હતું ને પછી તળિયા સુધી પહોંચી ગયેું અને એટલું બધું દોડું પાણી આવતું હતું ને કે ન પ વાત એ તો જે લોકો એ લાસ્ટ ઈયર વરસાદ નું પાણી આવીને જે સંગ્રહ કરેલો હોય સ્ટોર કરેલોું હોય પોતાના ઘરની આ તો એમાંથી એ લોકો પાણી વાપરતા હતા અને આ દોડું પાણી આવવાથી એટલું બધું પ્રોબ્લેમ થઈ શકે આપણે શરીર માં કઈ અ રોગ થઈ શકે, સ્કીન એલ ર્જી થઈ શકે. કે બીજું કઈ પણ થઈ શકે એટલે વરસાદ પડવો પણ જરૂરી છે અને પાણીનો સંગ્રહ થવું પણ જરૂરી છે, સાચી વાત છે ને?
હા સાચું વાત છે. હલો. સાચી વાત છે તમારી બિલકુલ સાચી વાત છે. જુઓ ને આ શું થઈ રહ્યું છે અત્યારે. પેલા તો કેટલી ગરમી હતી તે પછી ગરમી ના પૂછ વાત, અચાનક જ વા વાતાવરણ બદલાઇ પેલો જયારે વરસાદ પડ્યો ને ત્યારે તો એટલો બધો ઉકળાટ હત એટલું બધું ઉકળાટ હતું ને.
કે બહુ જ ગરમી લાગતી. પણ હવે જયારે બે દિવસથી થોડોક વરસાદ ચાલુ થયો છે ને તો એટલું બધું સારું લાગે છે ને કે વાતાવરણમાં ઠંડક થઈ ગઈ છે. અને એ ઠંડક ના લીધે આપણને જરાક સારું પણ લાગે છે કારણ કે આ વખતે ઉનાળામાં અ ગ્લોબલાઈઝેશન ના લીધે એટલી બધી ગરમી હતી એટલી બધી ગરમી હતી. ને એસી પણ કામ નતા કરતા હું તમને એક વાત કહું. હ વેકેશનમાં છે ને અ મારા દીકરા દીકરીને ને અમે બધા છે ને તો મારા પિયર ગયા હતા વેકેશન. કરવા તો ત્યાં એટલી બધી ગરમી એટલી બધી ગરમી કે સાંજે સાડા સાત વાગે પણ અમે એસી બંધ કરીએે ને તો પણ અમને બફારો લાગે તાપ લાગે. આખો દિવસ એસી માં ને એસી માં જ બેસી રહેતા હતા. ને એસી પણ અમુક ટમે કામત કરતું એટલું સોલ પર અધર પર રાખી ને તો પણ એટલું ધીમે ચાલે એટલે મીન્સ એવી રીતે ચાલે ને કે જાણે બસ ઠીક છે વાત ઠંડુ થઈ ને પણ જે એસી ની ઠંડક તે ઠંડક નથી થતી એટલે વાતાવરણ એટલું ખરાબ થઈ ગયું છે ગ્લોબ લ બોલો શું વાત કરું.
હા સાચી વાત છે તમારી. પોલ્યુશન -પોલ્યુશન- પોલ્યુશન બધી જ બાજુ પોલ્યુશન થઈ ગયું છે તમે જુઓ તો વચ્ચે છે ને ને એવું પ્રોજેક્ટ ચાલુ થયો હતો કે લોકો એ છે ને તો પ્લાસ્ટિક નહી વાપરવાનું. પ્લાસ્ટિકની કોથળી ચમચી બેગ એ બધું પ્રોહિબિટેડ હતું પછી આપડે શાકભાજી લેવા ને તો શાકભાજી વાળા પણ આપને પ્લાસ્ટિક ની થેલી નતા આપતા એમ કેતા કે ભાઈ પ્રતિબંધ છે થોડોક સમય એવું રહ્યું ને પાછું જેવું હતું ને તેવું થઈ ગયું કે પ્લાસ્ટિક વગર નહીં ચાલે બિકઝ કે ઈઝી કોમ્પેક્ટ અને તરત જ મળી રહે એવી વસ્તુ હતી જેનાથી પ્લાસ્ટિક બંધ કરવું અશક્ય હત તોને ઘણા બધા લોકો એ રિશ્વત આપીને અથવા તો બીજું કઈ કરીને પ્લાસ્ટિક નો ઉપયોગ પાછો ચાલુ કરે પ્લાસ્ટિક નો ઉપયોગ ગેરકાયદેસ જ છે પણ ઘણા બધા બધા લોકો એકદમ ફ્રીથી પ્લાસ્ટિક નો ઉપયોગ કરતા છે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે કે એ વપરાઈ ગયા પછી આપણેે એને ફેંકી દઈએ ને તો એ જમીનમાં ઓગળ
તો ભવિષ્યમાં એવી પરિસ્થિતિ આવશે ને કે આપણે એની કલ્પના પણ નથી કરી શકતા તમે
તો એને પડીક નાખી પ્લાસ્ટિકની ચમચી ડીસો ગ્લાસ ને પ્લા કોલ્ડ્રિંક્સ પીલો નાખે એ બોટલો દરિયાના મોજા સાથે ત્રણાઈ ત્રણાઈ ની અંદર જાય ને પછી જળચર પ્રાણીઓ હોય ખાવાનું સમજીને ખાય તો પછી એ મૃત્યુ પામી જાય છે બકોઝ કે એ લોકો ન ઈલાજ તો ડોક્ટર લોકો કરી નથી શકતા તો જો જર્જર પ્રાણીઓ મૃત્યુ પામશે ને તો પૃથ્વી નનો વિનાશ ચક કસ પ્રમાણે થવાનો છે મેં છે ને એક જગ્યા એવું પણ સાંભળ્યું છે કે ડિસ્કવરી ચેનલ પર જોયું હતું કે આપણે છે ને અમ વિશ્વની અંદર જો મધમાખી અ નહી રશે ને તો વિશ્વસ સૃષ્ટિ નાશ પામી જશે મત છે તો જ આપ સૃષ્ટિ બચી રહેલી છે એટલે આપણે પો તે જાતે જ બીજાને શીખામણ આપ્યા વગર આપણે સૃષ્ટિને બચાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવો કે જેના કારણે આપણે પણ બચી શકી ને આપણી સૃષ્ટિ પણ બી ચી શકે ને આપણા બાળકો પણ લાંબુ જીવન જીવી શકે
હા તમારી વાત બિલકુલ કુલ સાચી છે તમે કીધું એ સાચી વાત છે તમે જોજો કે અમારા બિલ્ડિંગમાં જ અમે જોયું કે સવારે જયારે કચરો લેવા આવે પેલો ટ્રેક્ટર નગરપાલિકા માંથી તો આખા ને આખા બીમ ભરાઈ ગયેલા હોય કે પેલા અ પ્લાસ્ટિક ના કોથળી બોટલો ને બધું કાગળ ને એ બધું જોઈ ને તો આપણને એમ થાય કે સારા ઘરમાં રહેતા વ્યક્તિઓ પણ ભણેલા ગણેલા હોવા છતાં પણ આટલો ગંદીર ઇહ્તોં પ્લાસ્ટિક નો ઉપયોગ કરે છે અને ગમે ત્યાં ફેંકી દે છે જેના કારણે ગાય ને એ લોકો બી ખાવાનું સમજીને ખાય ને એમના પેટમાં જાય તો એ લોકો ગાય લોકો મૃત્યુ પામે છે અથવા એ લોકોને કોઈ રોગ થાય છે કે જેના કારણે એ દૂધ આપતા હોય અથવા તો બીજું કઈ હોય તો એ પણ દૂષિત આવે છે તો આ બધી આખી સૃષ્ટિનો ચક્ર છે કે જીવન મૃત્યુની વચ્ચે આપણે જે જીવીએ છીએ ને તે ચક્ર બહુ વિચિત ચ્ર છે જેને આપણે સાચવું જોઈએ આપણને ખબર હશે કે આપણા પૂર્વજો એવું કરતા હતા કે અ સમય ઉઠવાનું સમય સુઈ વા સમય ખાવાનું બધું જ કામ જાતે કરવાનું જેથી એ લોકોની પોતાના શરીરની એઝ થઈ જતી હતી પણ હવે તો ઘરે બધા કામ વાળા કામ કરે ને પછી જીમમાં જાયને ત્યાં આગળ જઈને બોડી વેટ લેસ કરે એ તો એ એ કઈ મતલબ જ નથી આ બધી વસ્તુનો તો આપણેે શું કરવું જોઈએ કે ભાઈ આપણે આપડું કામ જાતે જ કરવું જોઈએ અને અ પોતાની એક્સરસાઇઝ પોતાના શરીરનું ધ્યાન આપણે જાતે જ રાખવું જોઈએ.
હા, તમે કીધું એ બરાબર વાત છે, અમારા નીચે જ એક બેન ની વાત કરો તમને તો, એટલે બધા બોડીમાં છે, ને તમે જુઓ ને તો, એ પોતે સરખા સરખી રીતે બેસી પણ નથી શકતા એટલું બધું બોડી છે. એમની એમ તો અ એમને કોકે કીધું, કે ભાઈ તમે એક્સરસાઇઝને એવું કરો ને, તો તમારું વેઇટ લોસ થઈ જશે. એમ તો એક્સરસાઇઝ બધું કરે છે અને જીમમાં પણ જાય છે, ને સાથે-સાથે કોઈ એવું કીધું, કે તમે ઘરમાં પણ થોડું-થોડું કામ કરશો ને કે દાદા તરીકે એક જ રૂમમાં કચરો વાળો, એક રૂમમાં પોતું કરો, કિચનમાં થોડું કામ કરો તો એમને એમ કીધું કે નહી. એ બધું કામ તો મારાથી નહી થાય એ બધું તો કામ કરે એ અમારા સ્ટેટસમાં નહી આવે એટલે એ કામ અમે નહી કરીએ. એમ પણ પૈસા ખર્ચીને જીમમાં જઈને બોડી ઉતારવાનું એ એમનું સ્ટેટસ લાગે છે, એટલે વ્યક્તિ વિચાર એટલી બધી ખરાબ થઇ ગઈ છે, ને કે ન પૂછો વાત આજે એજુકેટ માણસ કરતા અભણ માણસ ને સારા કેવું પડે, કારણ કે એને જો એક વાર આપણે કીધું હો કે ભાઈ પ્લાસ્ટિક નો ઉપયોગ નહીં કરવાનો ગમે ત્યાં કચરો નહી નાખવાનો, અ કે ગાય પ્રાણી ની બધા તો એક જગ્યાએ ભેગું કરવા, તો તરત એ લોકો માનશે પણ જો શિક્ષિત વ્યક્તિને કીધું હોય ને, તો કીધેલું હોય ને છતાં પણ એ ગમે ત્યાં જ કચરો નાખશે, ગમે ત્યાં જ બધું નાખશે. તમે લોકો જોજો કે ટ્રેનમાં જાઓ બસ માં જાઓ તો લોકો શું કરે નાસ્તો ખાઈને પછી એના જે પડીકા હોય ને એ ત્યાં જ નીચે ફેંકી દેતા હોય છે, અને પછી બીજ બીજા સ્ટેશન ઉતરી જતા હોય છે. તે બીજાનો વિચાર નથી કરતા કે આના પછીના સ્ટેશનથી જે લોકો આ સીટ પર બેસવાના તો, એ લોકોને કેટલું ગંદુ લાગશે અથવા તો કેટલું એ અજીભ લાગે તો એ લોકો એ કોઈનો જ વિચાર નથી કરતા. બસ પોતાનો જ વિચાર કરતા હોય છે. એટલે એવું છે કે ગવર્મેન્ટે છે ને ફોરેન કન્ટ્રી જેવું કરી દેવું જોઈએ, કે કોઈ પણ રોડ પર કચરો નાખતા દેખાય એને પચાસ રૂપિયા સો રૂપિયા દંડ કરવું જોઈએ. જેનાથી પાંચ-દસ વ્યક્તિઓને અથવા તો પચાસ વ્યક્તિઓ ભરવાનું આવશે ને એટલે તરત જ ઓટોમેટિક છે ને, બધા જ માણસો સુધરી જશે. તમે લોકો જો કે વચ્ચે એવું હતું કે નો પાર્કિંગ ઝોનમાં કોઈ પાર્કિંગ કરે તો ઉઠા આવી જાયને એને પાંચસો રૂપિયા ચલણ ભરવું પડતું હોય છે. છતાં પણ લોકો હજી નો પાર્કિંગ લખેલું હોય ને ત્યાં જ એ લોકો શું કરે પાર્કિંગ કરે છે. અને કોઈ વાર બચી જાય તો ઠીક છે, અને કોઈ વાર સાધન પકડાઈ જાય તો પાંચસો રૂપિયા ચલાણા આપીને છોડ છે. એમના માટે એ બાબત એટલી બધી ઇમ્પોર્ટન્સ નથી લાગતી કે આપણે ચલણ ભરીને આ વસ્તુ છોડાવી પડે છે. અથવા તો આપણને એ દંડ ભરવો પડ
પડે છે.
હા, તમે કીધું એ બિલકુલ સાચી વાત છે. કે આ ચલણ ભરીને પણ એ લોકો લોકો છોડાવી લે છે. ને ચલણ ભરીને છોડાવે ને ત્યારે પોતાના જાતને બહુ મહાન માનતા હોય છે. કે હા, અમે પાંચસો રૂપિયા ભરીને છોડાવ્યો છે, પણ જે રૂલ્સ અને રેગ્યુલેશનમાં ચાલવું જોઈએ, ને તેનથી ચાલતા એના લીધે ઈન્ડિયા સૌથી પાછળ પડી જાય છે. વિશ્વના દેશોમાં કેવું છે કે ડિસિપ્લિન સૌથી મોસ્ટ આગળ છે, કે તમે ડિસિપ્લનમાં રહો ને તો આ દેશ ઓટોમેટિક આપણે આગળ આવી જાય પણ આપડો ભારત દેશ કેવો છે, કે બધી જ વસ્તુ વસ્તુ માં આગળ છે પણ ફક્ત ડિસિપ્લન જ આગળ નથી. ભારતના લોકોને એવું કીધું હોય કે, ભાઈ તમારે આ રૂલ્સ નહીં તોડવાનો તો સૌથી પહેલા એ રૂલ્સ તોડીને જ બતાવે, કે જો મેં રોજ તોડીને બતાવે અને પછી શું કરે એનું ઉલ્લંઘન કરીને પછી એ જે ફાઈન હોય અથવા એની જે સજા હોય એ લેવા માટે પણ એ તૈયાર હોય છે. એમાં પણ એ લોકોને શરમ નથી હોતી અથવા તો અ ના એવું નથી હોતું કે, મારે નહી કરવુ જોઈતું હતું આ શા માટે મારાથી થઈ ગયું, એટલે આવી બધી પરિસ્થિતિ નાની-નાની વસ્તુ છે. જેના કારણે દેશ પાછળ પડતો જાય છે, અને વિશ્વના દેશ એટલા માટે જ આગળ જાય છે. કે જેના કારણે અ એ લોકો ડિસિપ્લિનમાં માનતો હોય છે. તમે લોકો જોજો કે અમેરિકાની અંદર નેટિંગ ક્લીન રૂ હોય છે, શેના કારણે કે બધા જ લોકો ગવર્મેન્ટે આપેલા રૂલ્સ અને રેગ્યુલેશનને ફોલો કરે છે. થેન્કયુ તમારી સાથે વાત કરવાની ખુબ જ મજા આઈ આવજો.